હા કેવું છે બેન
બસ મજામાં તમે કેમ છો
મજામાં તમે ખવાયના ચાય નાસ્તો થઈ ગયો હેલો ચાઈ નાસ્તો થઇ ગયો તમારો
એક મિનિટ હ
હા ચાલશે
હા બોલો હાલો
હા બોલો ને
શું ચાલે છે બાકી શાંતિ ને
હા શાંતિ તમારે તો એ વરસાદ બિરસાદ શું કહે છે
ના વરસાદ તો નથી આવતો રાહ જોઈએ છે વરસાદ માટે
બાપરે અમારે તઈ બહુ વરસાદ આવે છે તમારે તહીંયા આવતો નહી
અરે અમે તો ઘણા ટાઈમ થી રાહ જોઈએ છેએ છોકરાઓ પણ રાહ જોએ છે નાવા માટે
એવુ અમારે તઈ અહીંયા આવ છે તો બહુ આવે છે નઈતો પછી નહી આવતો હવે હવે બે દિવસ છે બહુ ક્લાયમેટ બહુ સારું છે એટલે બધું ક્લીન છે એવું તમારે થઈ કેવું છે હવે
આમાં જ્યાં વાતાવરણ તો અત્યારે ગરમી જેવું છે. કઈ વરસાદ નહી ને હા.
અમારે તય બી હવે બહુ છે ટેમ્પરેચર અવે. થર્ટી સેવન થર્ટી એઈટ શી અવે. એક બે વાજે એક બે વાગે તો પછી ફોર્ટી સિક્સ થઈ જવાનું કરે છે ટેમ્પરેચર.
હમ.
તમારે ત્યાં કેવું છે હવે?
અમારે ત્યાં સેમ એવું જ છે વરસાદ તો આવતો નથી ને તાપ દિવસે ને દિવસે વધતો હોય એવું લાગે છે.
પછી તમારા પા ફાર્મિંગ ફાર્મર છે. હમ. એવું.
હું વિચારતી તી આજે આપડે મોબાઈલ વિશે થોડીક માહિતી લઈ લઈએ કે કેટલો આપ આણપને ઉપયોગી છે અને કેટલો લાયક
હા, ચાલશે મોબાઈલ તો ના જોવું જોઈએ છોકરોઓ એ આપણેે બી નય જોવું જોઈએ એટલો બધો. પણ એવું બોર થાય છે પહી લેવું જ પડે છે ને મોબાઈલ તો
હમ.
છે ને કઝિન છે એક મારો એ બી બહુ મોબાઈલ જોવે છે ડાયરેક્ટ ત્રણ-ત્રણ ચાર-ચાર કલાક સ્ક્રીન ટાઈમ છે એનો.
ખરેખર બહુ નુકસાનદાયક છે.
નયજોવું જોઈએ છોકરોમાં મો
આપણને ખબર નથી અમુક વારે
અમુક વાર જે મો મોબાઈલ ફોન થી આપણને જે નુકસાન થતા હોય ને એનાથી આપણે અજાણ છીએ આજ કાલ. કેમકે અ બાળકોને વધારે પડતો જે મોબાઈલ જોવે છે એનાથી આંખોમાં તકલીફ થતી હોય છે અમુક બાળકોને તમે જોયું હશે કે આંખો ત્રા સી થવા લાગી હશે અને એના જે સમજણ શક્તિ છે. એનો જે વિકાસ છે ત્યાં તેમાં પણ અસર જોવા મળે છે.
એ એક વખત મોબાઈલ લીધો કે આપણે કંઈ કામ સોંપીએ તો એવું કરે છે હા હા બીજું કોઈ બોલતા નય હા હં એવું જ કરે છે.
હા, સાચું કીધું અ મેં પણ અ ઘ
એમનું બધું ધ્યાન મોબાઈલમાં રહે છે ને કારણ કે એના માટે પ છી હા હા કર છે.
હમ. હા, મેં પણ ઘણા વિડીયોમાં ને અમુક અ વાર ડોક્ટર પાસે પણ સાંભ ળ્યું કેમ કે મારું પણ નાનું બેબી છે એટલે મેં ડોક્ટર પાસે પણ એ સલાહો લીધી છે કે કેટલો મોબાઈલ ફોન આપો એના માટ ટે હિતાવહ છે અને કેટલુંક એને નું કસાનકકારક છે અ તો મને જાણવા મળેલું કે જો આપણે બાળક ને કલાક ઉપર પણ જે એને ટાઈમ આપીએ છે મોબાઈલ જોવા માટે તો એના માટે ખતરનાક થઈ શકે છે કે જેમ કે જો નાનું બાળક હોય તો એ મોબાઈલમાં જ કલાકો સુધી જોયા. કરશે તો એને બોલવામાં પણ ડીલે થઈ શકે છે કે બોલવામાં પણ એને તકલીફ પડી શકે છે. અમુક વાર એ મોબાઈલ થી ધ્યાન હટાવ નથી અને અમુક વાર જમવામાં પણ એ લોકોને મોબાઈલ જોતો હોય છે એના કારણે લોકો શું જમે છે અને કેવી રીતે ચાવીને ખાવું એ બધી એને ખબર નથી. પડતી એના કારણે એના જે વિકાસમાં પણ ઘણી બધી નુકસાની થતી હોય છે.
એ તમે બરાબર કીધું એ ઘણી આને ઘણું બોલો છે ને એનું એમનું ધ્યાન બધું મોબાઈલ માં જ રહે છે ખાવાનું થાય ત્યાં બી મોબાઈલ લેછે એ લોકો
હમ. અને એમ જોવા જોઈએ તો મોબાઈલ ફોન આપણા માટે તો ઘણો જ ઉપયોગી છે જેમ કે આપણે આજકાલ મોબાઈલ દ્વારા એકબીજા સાથે વાતો કરી શકીએ છીએ આપણે દૂર દૂર સુધી. સુધી લોકો સુધી આપણે વાતો કરી શકીએ છીએ અને આપણે દેશ વિદેશ. ની માહિતી પણ ઘરે બેઠા મળી જાય છે મોબાઈલ ફોન દ્વારા
એટલે ન્યૂઝ મનો યુટ્યુબ યુટ્યુબ હેને
હા.
આ આજકાલ આ બધી ઘણી બધી એપ આવે છે એનાથી આપણને ઘણો બધો ફાયદો છે જોવા જઈએ તો
ખાલી એટીન પ્લસ જોઈએ જોવાનું એ મોબાઈલ એવું છે. એવું જોઈએ હતું એમ.
હા એટલે મોબાઈલ ફોન બધા માટે કેટલો જરૂરી છે બાળકો લોકો માટે તો જેટલો ઓછો યુઝ કરે એટલો જરૂરી છે પણ અમુક વાર બા બાળકો માટે પણ થોડોક આપવો પણ જરૂરી છે કારણ કે આજકાલ. અ લોકોને એટલો બધો ઘરમાં આમ ટાઈમ નથી હોતો કે બાળકોને એટલું બધું. શીખવાડી શકે જેમ કે હું મારી જ વાત કરું તો હું મારા રોજના શેડ્યુલમાં એટલી વ્યસ્ત હોઉં છું. કે બાળકને કઈક નવું શીખવાડવું હોય તો એ આપણા પાસે ટાઈમ નથી હોતો પણ અમુક વાર બાળક ઘરે બેઠા બેઠા મોબાઈલ ફોન થી જ શીખી જતો હોય છે અ જેમકે અમારી જે રોજની બોલવાની ભાષા હાલ ગુજરાતી છે પણ મારી જે મારું જે બાળક છે એ મોબાઈલ જોઈ જોઈને હિન્દી પણ બોલવા લાગે આપ્યુ છે અને ઇંગ્લિશ પણ અમુક શબ્દો એ સમજે છે મારે એ શીખવાડવું નથી પડતું એને એટલે ખરેખર જોઈએ તો થોડુંક ઉપયોગી પણ છે અને એના નુકસાન પણ છે
એમુ કે અમુક અમુક વાત છે ને એનામાંથી જોઈને પછી એ બોલવા લાગી ગયા છે
હા હા એટલે આપણે શીખવાડવું નથી પડતું જેમ કે આ એબીસીડી છે એ આખું એનું સોંગ વાઈઝ આવે છે જે બાળકોને સમજવામાં પણ ઈઝી પડે છે અને જલ્દી યાદ પણ રહી જાય છે એટલે એ એક રીતે જરૂરી છે
હા પણ એ હારૂ નથી એટલું બધું દેવાનું એ ખાલી સોંગ લગાડી દેવાનું પછી
હા એટલે હું પણ એજ કહેવા માંગુ છું કે થોડો કાપવો એ જરૂરી છે હા
બ્લુટૂથ સ્પીકરમાં પછી સોંગ લગાવી દેવાનું ને તો પછી હોભડતા રે છે
હમ
જાસ્તી સ્ક્રીન નહી જોવાના એમને એવું કેહે છે ડોક્ટર લોકોભી ટીવી હોય કે ટીવી હોય કે મોબાઈલ હોય કોઈ બીજું બી હોય તો એનાથી બી નહીં સ્ક્રીન જોવાનું
સાચ્ચું કીધું તમે
ઇફેક્ટ પડે છે એવું બોલે છે. એ ડૉક્ટર
હા
એમનો આઈસનો નંબર આવે છે
હા અને આંખોમાં પણ તકલીફ થતી હોય છે આજકાલ આપણે જોઈ જ છે બાળકોને ઘણી બધી આંખની તકલીફ થતી હોય છે. મોબાઈલ ફોનના કારણે કારણ કે એ લોકોના ઉમર પ્રમાણે એ લોકો આજે સ્ક્રીન થી એને જેટલા કેટલા એના આંખો પર અસર થતી હોય છે આપણને ખબર નથી હોતી પણ જેમ જેમ એ લોકો મોબાઈલ ફોન જોયા કરે છે અનેને આગળ જે તકલીફ પડે છે પછી આપણને ખબર પડે છે કે ખરેખર આપણે જે બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ
હા બરોબર કીધું તમે.
અને એટલો જ ફોન આપણા આપણા માટે પણ જરૂરી છે મોટા માટે, વ્યક્તિઓ માટે કે એડલ્ટ માટે પણ જેમ કે આપણે જોઈએ કે અમુક એજ પછી જેમ કે વડીલો હોય એ લોકો તો બધા સાથે આમ્ અત્યારે તો લોકો એવું હોય છે ને કે હા.. વડીલો એક સાઈડ બેઠા હોય છે અને જે યુવાઓ હોય એ પોતાનામાં વ્યસ્ત તો હોય છે એટલે એ લોકો એકલાં પડી જતા હોય છે તો એ લોકોને મોબાઈલ ફોનથી થોડો ઘણો એ લોકો ને ટાઈમપાસ થઈ શકે છે મનોરંજન પણ મળી શકે છે
હા એવી છે અને એ લોકો કઈ બીજું નહી જોતા ખાલી આપણો એવું કહે છે ન્યૂઝ અને એટલાતેટલા ગીટાર બનીને સોંગ વગાડે છે એના ઉપર કઈશું ન જોતા
હા.. એટલે વડીલો માટે તો અ થોડો ઘણો સારો છે મોબાઈલનો યુઝ
હા એ બી છે.
અને આપણા માટે પણ એટલો બધો જરૂરી છે આજકાલ તો ડેઈલી લાઈફમાં મોબાઈલ ફોન વગેરે કશું થતું જ નહીં.
આપણેે અ ર રુ રુટીનમાં વાત કરવા કે ઘરે બેઠા કઈ પણ વસ્તુની અચાનક જો જરૂર પડી જાય તો આપણે મોબાઈલ ફોનથી ઓનલાઈન વસ્તુ મંગાવી શકીએ છીએ આજકાલ ઈમેલ દ્વારા કે ઘણી બધી રીતે આપણે લોકો સુધી દૂર દૂર સુધી કઈ પણ અમ જે ચર્ચાઓ હોય કઈ મેસેજ હોય એ આપણેે આપી શકીએ છીએ.
હા એ બરોબર છે તમે બોલ્યાંને બરોબર સાચું છે. મોબાઈલ જેવું કોમ્પ્યુટર એના પર જ છેને હવે હવે જે બી આપણે જોબ કરીએ કોમ્પ્યુટર કે મોબાઈલથી જ છે. અને લેપટોપ
હમ્મ. આજકાલ લોકો મોબાઈલ ફોન દ્વારા ઘરે બેઠા પણ કમાણી કરી રહ્યા છે જેમ કે આપણે જોયે કે આજે ઓનલાઈન શોપિંગ થાય છે મોબાઈલ ફોન દ્વારા જ થાય છે ને! કે આપણેે એના પોતાની શોપની જે કંઈપણ એને ડિટેલ હોય એ ફોન દ્વારા મૂકે છે અમુક એપ દ્વારા મૂકે છે જેના માધ્યમથી આપણને ખબર પડે છે અને આપણે એમાં અ શોપિંગ કરી છીએ ખરીદી કરીએ છીએ અને એ લોકોને એમાં કમાણી થાય છે અને આપણે પણ ઘરે બેઠા કંઈ ને કંઈ એ રીતે કરી શકીએ છીએ અને કંઈક નવું પણ શીખી શકીએ છીએ આજકાલ ઓનલાઈન ક્લાસીસ પણ એટલા બધા વધી થઈ ગયા છે કે આપણે ઘરે બેઠા શીખી શકીએ છીએ.
હા ચાલશે ચલો પછી ટાઈમ ખતમ થઈ ગયો.
ભલે ત્યારે તો પછી મળીયે.